હલો હલો હલો.
બ મોની વસે યાદ કરી ત મને. યાદ એક વાર એમ.
અરે હા આ તો કેવું કે કામ આવે તરે યાદ આવું બીજું તો શું. ભલી તું એ બધું મૂક મારે તો અને એમ પૂછવું તું કે આપડે કવુંય. પેલું ઈવી લઈએ છે તો ઈવી. ક્યાં આગળ સારું મળે છે આમ કઈ કંપની નું તને આઈડિયા છે ખરું.
અમારું તો ચેતક નું છે થોડું. એક્સપેન્સિવ આવે છે પણ સારું હોય છે વસ્ટ એજ હોય છે પછી ચતો.. તો પછી ટીવી એસબી સારું હોય છે જોતોને.
થોડો એથી જતા કર. લો બજેટમાં જોઈએ તો ચેતોક સારું હોય છે. બટ તું મારું સજેશન માનું તો થોડા વધારે પૈસા ખર્ચી ને ચેતકનું જ લ કે કે એનું પરર્ફોર્મન્સ. બહુ સારું હોય છે.
હ એવું છે હ. તો બી આસપાસ કેટલાનું હોય છે એમ કારણ કે અહિયાં બીજા જે લોકલ છે ને તો. ચાલીસ ચાલીસ હજારમાં મળે છે સબસીિડી સાથે. તો કેવ કેધું સ્ટુડન્ટ વાળું હોય છે ને તું મળને છ અહીંગ. એટલે અમે એ જોયું હતું અહિયાં કાર તો. તો અમે વિચારે છે ચેતક નું આઈ થિક પ્રાઇસ સમથિંગ કેટલા ન હોય છે બજેટ કેટલા. શું હોય છે.
ચેતક નું બજેટ તો. ટોપ મોડલમાં જઈએ ને તો જો તોું. અમે જીતું ને ત્યારે અમે તો મીડયમ મોડલે લીધું તું તો એ. લખ રૂપિયાની અંદર આ હતું લખ રૂપિયા. ખાલી એ બીજું એક્ન્ડ વોરંટી ને આરટીઓને બધું છે ને. એ એ ત ખાલી. એમને પ્રાઈસ ખાલી આરટીઓ ન હોય તો અંદર આવી જાય છે પણ થોડા ઇન્કલુડિંગ હોય છે અર. એ લોકો તઈથી કરિ આપે બધું એમ પેલું શું કેવાય. આપડણે જે એક્સ્ટ્રા વસ્તુ લેવી હોય એ બધી વોરંટી. પછી એનું જે સેફી વાળું પેલું. વાય બ વેલ્ડિંગ વાળી હોય છે ને પાઈપ્સ એ બધી અલગ અલગ હોય છે. એટલે એ પ્રમાણે હોય છે કેમ કે. બધી જગ્યા એ અલગ અલગ હોય છે બધી સિટી માં અલગ અલગ પ્રમાણે જે રીતે એ લોકો એ ડીલ કરે ને. ને એ રીતે એ લોકોને હોય છે એ એવી રીતે હોય છે એટલે અલગ અલગ. અલગ જગ્યા હોય છે તું જોઈ લે છે પણ જો તારે ટોપ મોડલ જોઈતું હોય ને તો. બજેટ તારે બે લાખ ની અંદર થઇ જાય એમ. બહ એટલે બે લાખની એટલું બધું ના થાય પણ સમથિંગ એક લાખ સાહીઠ હજાર જેવ તોું થાય છે એટલાની તો એ રાખવાની કેંકી છે ને જે તો વસ્તુ બહુ સારી આવે છે એમ
કમપ્લેન નહી આવતી એવું છે પ્લસ કે તને છે ને એમાં આ તોું આરસ મલે જાય છે રોડાય એનાથી તને કેવું કે તમારું તમે જે રોડ સા છટલો ને તો એમાં કેવું હોય છે કે તમારી ગાડી જ્યાં ફસાઈ ગઈ હોય ને તમે એ જે નંબર પર કોલ કરો ને તો પચાસ કિલોમીટર અંદર જે સર્વિસ સેન્ટર હોય ને ત્યાંથી તમા તમને એ ગાડીની સર્વિસ માટે આવે અને જો એક ટાઈમ એ સર્વિસ ના ના થાય એવી હોય તો એ લોકો તહી થી જ લઈ જાય એમ એવી રીતે હોય
ઓહો એવું હોય છે. બરાબર. કોસલી છે નહી થોડું? પણ ઈવીમાં કોઈ પ્રોબ્લેમ થાય છે. એમ કે ચ બાય ચાન્સ બેટરી જોતી રહી હો. હોય તો એમાં કઈ પ્રોબ્લેમ થાય છે. એવી રીતે કે. ધારો કે આમ. શું કેવાય. બહુ ટાઈમ સુધી ના વાપરવું હોય આપડે. પડી રહ્યું હોય. ક્યા તો બેટરી ચાર્જ કરવાનું ભૂલી ગયા હોય. આપડે તો કંઈક બાર ફરવા જઈએ તો. કોકને આપીને જઈએ તો એ ફેરવે ના. કા આપડે કોકને આપી નાહી જઈએ. પડી રે વરસાદ આવે. એવું કઈ થાય ને કદાચ જો બાયચાન્સ બેટરી જતી રે તો, એ લોકો બેટરીનુંું કેવું. આપે છે તોયા આમ કઈ યાદ છે? આમ તો તે બે મહિના પેલા લીધું છે પણ. બે મ
એવું તો કેવું કે, એનો વ્યવસ્થાય તો સારું એમ. યુઝ જેમ કરો એમ સારું ઇલેક્ટ્રિકમાં તો કે પડી રહે તો પછી એનું. કઈ એ નહી, પણ બેટરીનુંું તો કેવું હોય છે કે જે જેવી કંપની નું લે ને એ પ્રમાણેની બેટરી. હોય છે. બેટરી ઉપર ડિપેન્ડ હોય છે. કે કંપની ઉપર બેટરી ડિપેન્ડ હોય છે. આપણે હાર મહિની કંપની નું લઈએ તો પચાસ. હજાર તો બેટરી આરામ થી એક્સચેન્જ ના હોય છે. ગમે ત્યારે એમ. પણ ઇલેક્ટ્રિકમાં એક ફાયદો શું ખબર? કે છે ને એમાં લાઈટ બિલ. એલું ક હને એની આવજ સારી આપી છે. પણ હ એમાં. વજનનુંું બી એક હોય છે. કે વજન બી લિમિટેડ જ હોય. બહ વજન વાળું નહી. અમારી જે નર્ડલ છે ને, એમાં કેટલું કે નેવું કિલોનુંું જ વજન કધું. પણ એમને એવું ક હતું કે વધારેમાં વધારે તમે એકસો ત્રીસ લઈ શકો એથી વધારે ના લઈ શકો એમ. અને એવી કોઈ બી મોડલમાં તો લઈશ ને તો એ મોડલ પ્રમાણે બહ. તો બઉુ જોર મારીશ ને તો એકસો પચાસ સુધી એ લોકો લિમિટ આપે છે એ. પ વધારતુંય આપતા નથી એમ કે. પછી તમારા રિસ્ક ઉપર કેમ કે પછી કેવું હોય કે બેટરીમાં લોડ આવે. આપડે જેમ જેમ વજન વધારે. એમમ બેટરી માં લોડ આવે. તો એવી રીતે પણ તું મારી વાત માનું ને તું જેમ એનઆરઆઈ. લોકો હોય છે ને જે સારા ઘરના લોકો હોય છે ને, એ લોકો મોસ્ટલી ચેતકને રીફર કરે છે. કેમકે એનું પફોર્મન્સ બહુ જ સારું છે. એમ ટીવીમાં. થોડું કોસ્ટલી હોય છે. પણ ટીવી બ સારું હોય છે. જો આમ તો કે પીતો શું થાય તો એ પી રહેતો હવે તો. આપડા લક ઉપર છે. અમુક એમ આમ તો મોસ્ટલી નહી. થતા પણ જો કઈ વાર, આપડે તો કે ઘરમાં ઉંદર આવે કશું આવે તો એ તો. કોતરી ખાય તો પછી અ તો આપડે જવાબદારી કેવાયને. કેવી રીતે બાકી યુઝ થાય તો તો બહ સારું. પણ જેમ જેમ આપડે યુ ઝ કરે ને એમ એમ સારું પફોર્મન્સ આપે. અને કેવું છે કે, એમાં છે પણ ઓલા કરતા સારા ફીચર એમાં કે ઓલા જેવા ફીચરસ નહતા. ઓલાથી આખા ડિફરેંટ ફી ર્ચ હોય છે. શું એ રીતે હોય છે કે ઓલા ના જે પહેલું મ્યુઝિક સિસ્ટમ હોય છે ને આહર લાગે. એવું ગાય વાયી સિસ્ટમ ની હોત ટી ચેતકમાં પણ ચેતકમાં કેવું હોય છે કે
તે એક્સ્ટ્રામાં લેવાનું હોય છે કે તમારે બ્લુટુથ કનેક્ટ કરી શકો. મેપ નેવિગેશન કે તમ જોઈ શકો. એમાં બી પાછા અલગ અલગ બહુ ખાસ્સા બધા મોડલ આવે છે. એમાં બી ચાર પાંચ મોડલ આવે છે કે કે જે ટોપ મોડલ હોય એમાં પેલું શું કે સ્ક્રીન વાળું હોય છે. પર એ થોડું અમને કોસ્ટલી પડ્યું એટલે અમે છે એ મીડિયમ મોડલ લીધું છે. જેમાં ખાલી એટલે અહ સ્ક્રીન ના આવે પણ નહી ખાડે ખરું છે આપડી કેુંય નોર્મલ ઇલેક્ અહ પેટ્રોલ વાળામાં હોય છે. એવી રીતે નોર્મલ ખાલી દે હારે કે કેટલું ચાર્જિંગ છેને, કેટલું નહીં, એમ અને જો જે લોકો એ પેલું તેવું કેસે કે છે ને વીસ ટકા ચાર્જિંગ હોય ને એવું બતાવે ને તો તમારા ચાર્જિંગમાં તરત મૂકી દેવાનું. કેમ કે તમે જે અનવિષ ટકા ચાર્જિંગ એ કેવું આપડે મોબાઈલ બી જેમ વીસ ટકા ચાર્જિંગ હોય ને તો તરત આપડે મૂકી દઈએ ને તો એ જલ્દી જ એમ એની બેટરી સારી લોંગ લાઈફ છે એમ બહુ ઓછું ચાર્જિંગ નહી થવા દેવાનું ચાલે તો કરું પણ એમ એ લોકો એવું રીફર કરે
અહ સાચી વાત. મારું તો માનવું એવું જ છે કે એક વાર પૈસા ખરચ્યે પણ એમ સારું જ લઈ લઈએ તો શાંતિ એમ. પણ તું કેસ કે બહુ એસ્ટ્રા પૈસા હોય છે તો ચાલ ને હું વાત કરું યાર બીજું તો શું કારણ કે લ્યાં જોને પેટ્રોલ ના ભાવ તો કેવા વધે છે. ફરી આપડે પેટ્રોલ પુરાઈએ ક્યાં કરાઈએ બધું અને કેવું કે ઇલેક ટ્રોનિકમાં તો આપણે પેટ્રોલનો ખર્ચો કરી બી લઈએ પણ પેટ્રોલ જો એકદમ આવવાનું બંધ થઈ જાય આમ તો એવું થવા નું નથી પણ આ તો જસ્ટ એક ટાઈપનું થિકિંગ છે અને એન્વાયરમેન્ટની સેફ રેય ને યાર અને એનું શું કેવાય આપડા પ ર્યાવરણ માટે જ સારું છે. એ ઈવી સારું એ તો તું બોલી બરાબર કે એ તો આપડા ઉપર ડિપેન્ડેડ રેઇ આપણેે કેમનું એને યુઝ કરીએ છે. એ વાત તો તારી સો ટકાની સાચી. પણ એ કેમ એક ઈવી હોય ને તો ચાલે અને કેટલા કિલોમીટર ની રેન્જ આપે છે, મેક્સિમમ કેટલા કિલોમીટર? તને યાદ હોય તો કઈ કામ તું કહીય ગઈશું એટલે બધે? તો તને ખબર હોય એમ.
હું આ કહું તેથી આડાન તો ત્યાં સુધી તો જાઉં છું પણ અહીંથી બરોડા બીચ જાઉ છું પણ છે ને હું અહિયાં થી બરોડા જઉં ને તો એક વા વ વચ્ચે માં માસીનું ઘર આવે તો ત્યાં ચાર્જિંગમાં મૂકી દઉં છું આમ તો કશું થતું નથી પણ કેયુ કે આપણી સેફ્ટી વધારે સારી કોઈ ગમે પેહેલે બંધ થઈ ગયું કારણ કે ઇલેક્ટ્રિક સાધનો છે. હવે ઇલેક્ટ્રિક સાધનો તો કોઈ ભરોસો નહીં કોઈ આ ટાઈમે ક્યા રે બંધ થઈ જાય એટલા માટે છેને હું વડોદરા જોઉ ને તો વચ્ચે માસીને ઘરે અડધો ક કલાક કલાક અહ આરામ લઈ લઉ બ્રેક ત્યાં વચ્ચે માસીનું ઘેર તે થઈ લૂ જે છે તો ત્યાં ચ્ચે બ્રેક લઈને પછી બરોડા પહોંચુ કારણ બરોડા અહીંથી અહીંથી નડિયાદથી બરોડા જઈએને બરટાઈમ અરે ને તે બરોડામાં બી અંદર થી દિન માં કેટલું બધું અંદર અંદર અંદર છે તો હું એવું પ્રિફર કરું તો કે છેને આ એ આમ તો કશું થતું નથી પણ આપણી સેફ્ટી પહેલી એમ. કે આપડે એ કરી દઈએ તો આપણું જ બેનીફિટ છે એમ કે આપે એવું આમ તમે એવું કેકે કે હમણાં પણ ધીર છે હમણાં પણ ધીરશે એટલે આપડે તો સારું એવું આપે છે તું અહીથી જઈ પછી આઈ જવું.
બરાબર આમ તો મારે કહીએે એટલું બધું દૂર જવાનું નથી હોતું લે પણ આ તો જો બસ પૂછી રાખ્યું હવે એવું હશે ને તું એકવાર શોપ ઉપર વિઝિટ લઈ લઈશ અને એમને બ ધુ ડિટેલમાં પૂછી લઈશ કારણ કે જો અત્યારે તો તું બે મહિના પહેલા લઈ હતી બે અઢી મહિના પહેલા. તો કેટલા બધા ડિફરન્ટ ડિફરન્સ આ ગયા હોય કેટલા નવા મોડલ આ આવી ગયા હોય પ્રાઇઝ ઇન્ક્રીઝ થઈ ગઈ તો હલો હલો હલો. બરોબર છે અવાજ તો હલો હલો.